બોલો કેમ છો મજામાં?
બસ એકદમ મજામાં.
બસ બસ એકદમ મજામાં અવાજ આવે છે ને પ્રો
હઉ આવે છે.
સરસ સરસ શું કર તો બસ જમ્યા કે બાકી યાર અજુ
ના યાર અજી બાકી છે અમણે થોડી વાર રઈને જમીએ તમારો કોલ આયો
અરે શો તો આ તો આમ બેઠા તા ન આમ એવી એક રસપ્રદ મને વિષય મલ્યો કે આજે આ વિષય પર આપડે ચર્ચા કરીએ ક્ય અમ બચેલો ખોરાકનો ઉપયોગ
હમ્મ, આ તો બહુ ખરેખર વાત કરવા જેવો વિષય છે.
હમ્મ તો ચાલ તો પછી આજે આપડે વાત કરીએ કેમ શું કેવાય બચેલો ખોરાક નો ઉપયોગ તમ શું માનો તમે બચેલા ખોરાક ના ઉપયોગમાં કેમ કે બોલો
આપડે તો ઘણી વાર ખોરાક બચાવી દઈએ છે. પણ ક્યારેક ક્યારેક.
અરે સરસ પણ અહ ઘણી વારે એ સીધો કચરા પેટીમાં પણ જાય છે મને લાગે છે કે એ એક બહુ મોટી સમસ્યા છે આપડા માટે નહી?
હા બિલકુલ યાર પણ મને યાદ છે કે નાના હતા ત્યારે ઘર એક પણ રોટલી ફેરફાર નથી દેખાતી.
હમ્મ, સાચ્ચે મેં આમ મારા ઘરમાં પણ એવું જ હતું મમ્મી કેતી તી કે અન્નનું શું કેવાય બગાડ તો કરવો જ ના જોઈએ.
હા, એજ ને આજના લોકોના પૈસા વધુ છે પણ ખોરાક પ્રત્યે આમ કદર ઓછી થઈ ગઈ છે.
બઉ સાચી વાત કહી છે તમે કેમ રેસ ટોરન્ટમાં માં પણ લોકો ઘણું મંગાવે અને ઓછું ખાય એ અને પછી એ ખોરાક નો બગાડ કરે છે.
હમ્મ. હમ્મ મને તો આ જોઈને જ ખરાબ લાગે છે કે કેટલાક લોકોને તે એક વખત નું જમવાનું પણ નહી મલ તો.
અરે તા તો બહુ સાચી વાત કહો છો તમે કે આમ તમે ઘર ઘરે બ-બચેલી રોટલીનું શું કરો?
અમે તો સવારે રોટલીનો ચીવડો બનાવીએ ને એ ખુબ જ સરસ લાગે.
તો રોટલીના લાડવા પણ બનાવીએ તો બહુ સારા લાગે હા.
હા યાર સો ટકા રોટલી ના લાડવા ખુબ જ ગમે ને તેમાં બી ઘી ગોર નો સ્વાદ દ અલગ જ હોય.
અરે વાહ વાહ વાહ આમ અ ત્યારે મોડામાં પાણી જેવી તો વાત કરી તમે. અને આમ હમ્મ બચેલા ભાતનું તો તમે શું કરો, બચેલા ભાતનું?
ભાતમાંથી ફ્રાઇડ રાઇસ બનાઈ દઈએ. ક્યારેક રાઈસની કટલેટ બનાવી દઈએ કાં તો ક્યારેક રાઈસ ના ડો
બળ ભત ના ઢોકળા વિશે તો હું પહેલી વાર સાંભળું જ રહ્યો છું ભત ના ઢોકળ
હા મારા એક મિત્રની મમ્મી એ બનાવે છે પણ બહુ સરસ ઉપયોગ થાય છે એમ ભાતનો એમાં મને લાગે છે બહુ સરસ ભાતના ો
ઓહો આ તો ખરેખર આમ સર્જા સર્નાત્મક વિચારો છે હ તમારા ફ્રેન્ડ ના મમ્મી ના
શો હતા આમ ખોરાક ને વેસ્ટ કરવા કરતા એને કઈક નવું રૂપ આપીને બનાવી એ બહુ સારું રે
બઉ બઉ બઉ સાચી વાત કરે પણ તો તમે ધ્યાન આપ્યું છેકે લગ્ન પ્રસંગોમાં કેટલો ખોરાક બગ ગડે છે.
બધ બહુ જ વધુ. લોકો બધી વાનગીઓ ટેસ્ટ કરવા માટે પણ પાણી પૂરી કરતા બી બોઉ લાઈનો લાગે છે.
ઓહહોહો સર આમ મને તો લાગે છેકે થાળીમાં ઓછું લેવું જોઈ અને જરૂર પડે તો ફરી લેવું જોઈએ એક વારતો બીજી વાર ક્યાં પતિ જવાનું છે બે વાર લેશો તોમ ફેંકી દેવા કર તાતો કેવું.
હમ, ઓછું લેવું બો સારું અને એમાં ખોરાકનો બગાડ બી ઓછો થાય.
હમ, એતો સાચી જ વાત છેને કેમ કેટલાક દેશોમાં તો ખોરાકનાં બગાડ વિરુદ્ધ જાગૃતિકમ શું કેવાય અભણ એમ શું કેવ દંડ પણ હોય છે ત્યાં આગાળે.
હા, અને કેટલાક રેસ્ટોરન્ટમાં તો બચેલો ખોરાક પેક કરવાનું બી પ્રોત્સાહન આપે છે.
હમ. સાચેમાં આપણા દેશમાં પણ આ સાંસ્કૃતિ વધુ મજબૂત થવી જોઈએ હું તો કઉ છું.
બિલકુલ યાર, ઘરની બી આ આદત બો સારું કરવું જોઈએ. શરૂ કરવી જોઈએ.
હા, તો એતો છેજ ને આમ કે બચ બચતો. બહુ સાચી વાત કહી પણ હું તમે બચેલા શાકનું શું કરો છો?
બચેલા શાકમાંથી સેન્ડવીચની સ્ટફિંગ પણ બનાવી શકાય.
અરે વાહ, આતો મને ખૂબ જ ગમી હ તમારી વાત કેમ બાળકોને ને પણ નવી વાનગી ખાવા મલી જતી હોય છે.
હા, અને બાળક લોકોના જોવાના આમ બો આ બધું બો ભાવે સેન્ડવીચને એવું બધું.
એતો છે પણ ઘરી ઘણી વાર સર્જનાત્મક ખોરાક બચાવ વામાં મદદ કરે છે ખબર તમને
હમ, હું પણ એજ માનું છું રસોઈ એક કલા છે.
અરે વાહ વાહ. તો તમે ક્યારે ખોરાક દાન વિશે વિચાર્યું છે.
હા, કેટલાક એનજીઓ બચેલો પણ ખોરાકને આમ ઉપયોગમાં લે છે અને આપે છે જરૂરિયાત મંદોને. અ જોઓને આપણે તો ખોરાકનો બગાડ ઓછો કરો એટલે માત્ર પૈસા બચ ચાવા નથી પણ
સામાન બી બચાવો છે એમ ઘરનું કરિયાનું છે એ બધું.
એકદમ સાચી વાત કહો છો, આમ ખેડૂતો કેટલો પરિશ્રમ કર કરે છે એક દાણાનો એક દાણો ઉગાડવા માટે ને આપડે આમ બગાડ કર નાખીયા છે.
ના ના બહુ સાચી વાત છે, એટલે તો દરેક દાણાની કદર કરવી જોઈએ.
સા છે માં આજની પેઢીને પણ આ મૂલ્ય સમજાવવું બહુ જરૂ રૂરી છે હ નયતો આમ ખાવાનાં ફાંફા પડી જશે.
હા, એજને અને સ્કૂલમાં પણ આમ ફૂડ વેસ્ટની વિશે શિક્ષણ આપવું જોઈએ એ લોકાએ.
હમ્મ, સાચેમાં તો હું તો આ વાતથી એકદમ સમજ છું કે બાળપણથી જો આદત પડશે તો મોટા ફેરફાર આવશે જીવ વનમાં.
હા, અને આ નાના નાના ફેરફારો બહુ મોટો પ્રયત્ન લાઈ શકે છે.
અરે વા તો આ આઈક આઈક તો નાની પણ અસરકારક વાત છે.
હમ્મ, બિલકુલ અને નાની આદત થી બહુ મોટા પરિણામ બી મલી શકે છે
હમ, સાચી વાત, કે આજની પેઢી વાતચીત આજના પેઢીની વાતચીત મને ઘણી, નવા વિચારો મળ્યા કે એકદમ, આજની પેઢી એકદમ અલગ જ વિચારતી હોય છે.
હમ, મને પણ. આ જોઓને, બચેલા ખોરાકની કંઈક નવી વાનગી બનાવવી, એ મને બહુ ખુબ ખુબ જ, આનંદ લાગે છે.
હા, કેમ ખોરાકનો ઉપયોગ જે આપડે કરીએ છે, બરાબર છે. કે ઘણી વાર શું કેવાય કે આમ બહુ સારું, કે ખોરાક આપણે બચાવવો જ જોઈએ હંમેશા.
જરૂર યાર. આ વિષય પર તો આમ બહુ મોટો છે, બહુ ઘણી વાત કરી શકાય.
એટલે જ ને, કે આમ બિલકુલ ને તમે ક્યારેય વિચાર્યું છે, કે એક થાળી ખોરાક પાછળ કેટલું પાણી વપરાય છે?
હા, ખુશીથી વિચાર્યું છે.
ઓહ સરસ. તો આટલા આટલે જયારે આપણે ખોરાક વેડફીએ છીએ, ત્યારે તો આ બધ્ધા, શું કેવાય એકદમ સ સંસાધનો પણ વેડફાઈ જાય છે, આપડી આપણી મહેનત પણ વેડફ ફાઈ જાય છે, નહીં?
ના ના સો ટકા. અને ખોરાકનો બચાવ કરો એટલે પર્યાવરણને પણ બહુ મદદરૂપ થાય છે.
બઉ, બહુ સાચી વાત કહી રહ્યા છો, કે જો આપડે ખોર ખોરાક બગાડીશું નહીં, તો આપણે આપણે શું કેહેવાય, એને પણ આપણે બચાઈ શકીશું બધાને. ઝાડ પાન બધું વે વેસ્ટ ઓછું થશે. મારે તો એક એકદમ અનોખી દરેક રઈવારની, શું કહેવાય ઠંડા પેટી તપાસે છે?
હા, હું એક આર્ટિકલમાં વાંચ્યું તું મેં કે અન્ન ઉગાડવાનું પાણી પણ એક ઊર્જા વપરાય છે.
ઓહહ બહુ બહુ, બહુ સારી વાંચ્યું તું હં તમે કે એકદમ, આ તો બહુ કામની વાત, વાત છે આ તો.
હા સાચી વાત. ને આ દ્રષ્ટિકોણથી જોવું તો ફૂડ વેસ્ટ બઉ વધુ ગંભી ભીર લાગે છે.
હા એતો છે, પણ મારા આમ કેવાય ને કે તે મારા મારા એક ઓળખીતા દર રવિવારે ઠંડા પેટી તપાસ છે, ખબર છે તમને
શું માટે?
હ, તેઓ પેલા શું કરે? કે શું તેઓ પેલા જોઈ લે કે કઈ વસ્તુ જલ્દી વપરાવાની છે? અને તેના તેના આધારે જમવાનું નક્કી કરે જે વસ્તુ જલ્દી બગડે એવી હોય ને એને એ પેલા વાપરી નાખે.
ભાઈ સાહેબ આ તો બઉ વાહ તો બહ ખુબ જ પ્રેક્ટિકલ આઈડિયા છે
અરે હા જ ને, આથી કોઈ વસ્તુ ખરાબ પણ નહી થતી. અને ઘણી વાર આપણે વસ્તુઓ ખરીદીએ છીએ અને પછી ભૂલી જઈએ છે કે, આ વસ્તુ આપણે ખરીદીતી.
ના. ના. ખરેખર ફ્રીજની પાછળની વસ્તુ ઘણી વાર એક્સપાયરી સુધી બી ધી પહોંચતી જાય છે.
હા તો મને તો લાગે છે કે ખરીદી કરતા પહેલા જ આપણને આપણેે એક યાદી બનાવી લેવી જોઈએ કે આ વસ્તુ આ વસ્તુ નથી ને આ વસ્તુ લેવાની છે, તો આપડે તો ખોરાકનો અન્નનો ઓછો બગાડ થાય
ના. ના. બહુ સાચી વાત છે, હું પણ એજ કરું છું લિસ્ટ હોય તો જરૂરી બનાવી રાખવું કે, કઈ કઈ વસ્તુઓ લાવી છે કે કઈ કઈ ન
હમ સરસ સરસ, આ વાત તો આમ થવું જ જોઈએ, પણ મને પણ એવું જ લાગે છે કે, આપડે ખોરાક ઓછો બગાડવો જોઈએ
હમ સો ટકા
બસ આ તો મને આ બોલો આજે બહુ સરસ અમ તમારો વાત કરીને બહુ સારું લાગ્યું આ ટોપ ટપિક ઉપર, ફરીક વાર આપડે બીજા એક ટોપિક ઉપર વાત કરીશું.
ઓકે, ચાલો હમ્મ.